હા. હલો. ચાનો એક મજાનો પ્રશ્ન છે. જો તમને દુનિયાની કોઈ બે જગ્યાએ ફ્રીમાં ફરવા જવાની તક મળે તો તમે ક્યાં જશો જો મને. કોઈ પણ જગ્યાએ જવાની તક મળશે તો હું કદાચ વિદેશ જ જઈશ. કારણ કે.
આઉટ ઓફ કન્ટ્રી ફરવાની ખુબ જ મજા અલગ હોય છે એટલા માટે
સરસ ખૂબ સરસ. પરંતુ આઉટ ઓફ કન્ટ્રી જ કેમ? અહીયા પણ તમે ફરી શકો છો ને
ના પરંતુ આઉટ ઓફ કન્ટ્રી આપણે જોવા જઈએ જે પ્રમાણે આપણે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે કઈક એવું લાગતું આપણે કાઈક અલગ જ દુનિયા છે ત્યાં કદાચ આપણે એક દિવસ નહી
તો પણ આપને ત્યાં કંટાળો ના આવે એવી જગ્યા છે તો હું કદાચ દરેક દેશમાં ફરવાનું પસંદ કરું છું
હા અને તમે બહારની ટેકનોલોજી અને સંસ્કૃતિ વિશે તમે શું કહેશો? હા
તેની ટેકનોલોજી અને સંસ્કૃતિ પણ ખૂબ જ સારી છે ટેકનોલોજી આપણે જોવા જઈએ તો ઘણા બધા એવા દેશો છે જેમની ટેકનોલોજી ખૂબ જ વિકસિત છે અને આપણે ભારત દેશમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને તે ખૂબ જ ઉપયોગી છે તો આપણે એવું કહી શકીએ કે ત્યાં ની ટેકનોલોજી પણ ખૂબ ઉપયોગી અને સારી હોય છે અને ત્યાંની સંસ્કૃતિ પણ ખૂબ જ સરસ હોય છે જે મને ખૂબ જ ગમે છે એવું આપણે કહી શકીએ તેથી ટેકનોલોજી અને સંસ્કૃતિ એ મને ખૂબ જ ગમે અને કદાચ હું ત્યાં ફરવા જાઉં અને થોડાક સમય પણ ત્યા રઉ તો કદાચ ત્યાંના લોકો પણ મને ગમવા લાગે એવું મને પણ લાગે છે કારણ કે જે પ્રમાણે ત્યાંની ટેકનોલોજી છે એ પ્રમાણે ત્યાંના લોકો પણ સારા જ હશે જે પ્રમાણે એમની સંસ્કૃતિ છે તો એમના એ લોકોની વિચારધારા અને યાદ પણ એવી જ સારી હશે એમની
સરસ તો તમે ત્યાં વિદેશ જાઓ તો ફરવાનું પસંદ કરો કે ત્યાં રહેવાનું હા જો મને થોડાક સમય
તો કદાચ હું ફરવાનું જ પસંદ કરું કારણ કે આપણને ખબર છે
કે આપના પાસે જે એક સંદેહ છે જેથી આપણે ફરવાનું
પસંદ કરીએ કે આપણી પાસે આટલા દિવસો કે આટલો સમય છે તો આપણે આટલા સમયમાં આટલું ફરી લઈએ તો આપણા માટે સારું રહેશે પરંતુ જો કદાચ ત્યાં રહેવાનું મળે એટલે કે ત્યાં પરમનન્ટ જવાનું મળે તો કદાચ ફરવાનું તો ધીમે ધીમે થતું જ રહેશે તો હું ત્યાં રહેવાનું પણ પસંદ કરું તો એ મને ખૂબ જ ગમશે
સરસ ખુબ જ સરસ અને જો તમને ત્યાં રહેવાનું મળે તો તમે તો કન્ટ્રીમાંથી કયા દેશને પસંદ કરો તમે
હા જો કદાચ મને રવાનું મળે તો હું કદાચ મારી ચોઈસ પ્રમાણે
બે ત્રણ એવા દેશો છે જેમ કે જાપાન છે ચાઈના છે
યુએસ એ છે સાઉદીયા
એવા બધા દેશો છે જ્યા દરેક દેશ અલગ જ માહોલ હોય છે મને ખુબ જ ગમે જાપાન છે ત્યારે ટેકનોલોજીૃ જોવા જઈએ તો મને ખુબ જ સારું પડે છે તેથી મને તે પણ થાય ને પછી બીજ ચી તો તની
ટેકનોલોજીકલી વિકસિત છે. આપણે યુએસએ જોઈએ, તો ત્યાંના પણ નીતિ નિયમો રિવાજો સંસ્કૃતિ
હમ્મ
એ પણ ઘણા બધા આગળ છે, આપણે સાઉદી જોઈએ તો ત્યાંનો પણ માહોલ ત્યાંનું પણ વાતાવરણ ત્યાંના પણ સ્થળો કેટલાક ખુબ જ સરસ મજાનું હોય છે.
તે જ આજ માટે પ્રશ્ન કરું કે બ જ
મળે તો હું કદાચ અહિયાં જાઉ
સરસ તો તનેહી
હ
અલગ અલગ સ્થળો ખાવાનું વધારે પસંદ કરુ કે અલગ અલગ સ્થળો વધારે ઘૂમવાનું પસંદ કરો અથવા તો તમે ત્યાંની નવી નવી વાનગીઓ અને વસ્તુઓ ખાવાનું પસંદ કરો
હા જો મને ત્યાં જવાનો મોકો મળે તો હુ તો પહેલા તો ફરવાનું જ પસંદ કરુ અને સાથે સાથે વાનગીઓ અને નવી નવી વસ્તુઓ પણ ટ્રાય કરી લઉ પરંતુ ફરવાનું મને ખુબ જ ગમે હુ, થોડોક સમય પણ કોમ્પ્રોમાઈઝ ના કરુ ફરવા માટે તેથી મને થોડોક પણ ટાઈમ મળે તો હું નવી જગ્યા ફરવા માટે ઉત્સાહિત રહુ, અને સાથે સાથે ભૂખ લાગે ત્યારે આપણે નવી નવી વસ્તુ અને વાનગી પણ ટ્રાય કરી લેવાની
ને એ સર સરસ ખૂબ સરસ અને તમને જો મુસાફરી દરમિયાન કઈક પસંદ કરવું હોય તો વધારે તમને શુ ગમે ખાવાનું ફોટા પાડવાનું કે પછી અનુભવ
હા જો મને આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ પસંદ કરવી હોય કે મને મુસાફરી દરમિયાન વધુ શું પસંદ હોય.
તો ખાવ પોટ ખબ કખબ તો
હું કદાચ અનુભવને પસંદ કરુ કારણ કે ફોટા તો ફાડતા જ રશું પરંતુ ફોટા સાથે સાથે આપણે મેમરી ક્રિએટ કરશું તો એ ફોટામાં સાથે સાથે જ આવી જશે ત્યાંથી આપણે બારે કોઈક અલગ સ્થળે કે નવી જગ્યાએ જઈએ તો ત્યાનો આપણો અનુભવ એ ખુબ જ મહત્વનો રહે છે. અનુ હોય છે એ આપ જિંદગીભર યાદ રહે છે અને એમાંથી આપણને કઈક શીખવા પણ મળે છે.
સરસ ખૂબ સરસ હવે જો કદાચ બધા લોકો મુસાફરી કરવાનું પસંદ કરે તો શું માણસને બદલી શકે કે નહી
હા મુસાફરી આપણે એવું કહી શકીએ કે ઘણા બધા લોકોને બદલી શકે છે. કારણ કે મુસાફરી કરવાથી લોકો એટલા બધા
ખુલી જાય છે, કઈ નવુંત્ન કરે
ખૂબ જ કામની છે મુસાફરી કરશે લોકો તો ક્યાં મુૂજશે નહી અને ક્યાં અટકાશે નહી અને મુસાફરી કરવાનું પસંદ કરશે તો કઈક નવી નવી જગ્યાઓ જોવાનું પણ એમને પસંદ કરનું મન થશે તેથી
આપ એ ક છે હ છે. એ લ સરસ અને તમે વિદેશ જવાનું પસંદ કરો તો એ તમે પ્રવાસ પ્લાન કરું એ અચાનક કરું કે વિચારી ન કરો તમે શું કરો? હા.
આ પર તમારો પ્રશ્ન ખુબ જ સારો છે કે વિદેશ જવાનું પ્લાન કરીએ તો અચાનક કરાય કે વિચારીને કરાય. તો સ્વાભાવિક છે કે પ્લાન વિચારીને જ કરવું પડે કારણ કે કે આપણને નજીકના અંતરે તો ક્યાંય જવું નથી. નથી આપણે ક્યાં રાજ્યમાં કે આપણે આપણા જ દેશમાં ફરવા જવાનું. પરંતુ આપણે આપણો દેશને નહી પરંતુ બીજા કોઈ અન્ય દેશમાં એટલે કે વિદેશ આપણને ફરવા જવાનું હોય. તો સ્વાભાવિક છે કે આપણે પ્લાનિંગ કરીને જ જવું પડે. ત્યાં કેટલા દિવસ માટે જવાનું છે? કયા-કયા સ્થળો ફરવાના છે? ક્યાં આપણે રહેણા કરવાનું છે? ક્યાં જમવા જવાનું છે? અને આપણે કેટલા જણા જઈએ છીએ? એ પ્રમાણે આપણે સમાનને બધું લઈ જવું પડે. તો
આપણે વિચારીને પ્લાનિંગ કરવી પડે . સરસ. ખુબ સરસ અને જો તમે વિદેશ જાઉં તો ત્યાં તમે વધુ શુંહાડો ત્યાં પહાડો? ત્યાં દરિયા? કે મોટા મોટા શહેરો? હા.
હા પણ પ્રશ્ન ખુબ જ સારો છે કે, હું ત્યાં જઉં તો ત્યાં વધારે શું નિહાળું? તો હું કદાચ કોઈ પહાડ વાળી જગ્યા હોય, તો સૌ પ્રથમ હું પહાડો જ નિહાળું. કારણ કે આપણે ઉપરથી જોઈએ તો વાતાવરણ કેટલું મસ્ત છે. ત્યાંનું વાતાવરણ, ત્યાંનું ટેમ્પરેચર, ત્યાંની આબોહવા અને ત્યાંની લીલોતરી એ મને ખુબ જ ગમે. તેથી સૌ પ્રથમ હું પર્વતો જ એટલે કે પહાડ જ પસંદ કરવું, ત્યારબાદ દરિયા કિનારો છે અને છેલ્લે છે તો એ શહેર છે.
સરસ. ખુબ સરસ અને ત્યાં તમને ઇન્ટરનેટ ન હોય તો તમે કઈ રીતના દિવસ પસાર કરશો. એ તમે મને કહી શકશો?
હા જો કદાચ ઇન્ટરનેટ નહી હોય તો પણ થોડોક ટાઈમ તો પસાર કરી લઈશ, પરંતુ શરૂઆતમાં મને એવું લાગશે કે કંટાળો આવશે બીજું ક સુશે નહી પરંતુ થોડો ટાઈમ પછી મને આદત થઈ જશે એટલે મને વા નહી આવે ઇન્ટરનેટ વગર પણ હું દિવસો કાઢી લઈશ એવું મને લાગે છે.
સરસ. ખુબ જ સરસ અને જો તમે પ્રવાસ દરમિયાન રોજ એક જ વસ્તુ કરું કે કઈક નવી જગ્યા પસંદ કરો?
હા સ્વાભાવિક છે કે હું થોડાક દિવસો માટે જ બીજા દેશમાં ગયો છું તો હું નવી નવી જ કવ જ પસંદ કરવું. એક જ સ્થળે તો નઈ અજ જઉું.
સરસ ખુબ સરસ. અને તમે મને એક વાત કહી શકશો કે પ્રવાસમાં પૈસા વધારે મહત્વ નથી કે સમયે?
હા. આપણે મારા મત મુજબ તો હું કહેવા જાઉં તો પ્રવાસમાં સમય વધારે મહત્વનો છે. પૈસા તો આપણે હશે એટલા જ ખર્ચ કરશું પરંતુ આપણે સમયને નહી જોઈએ તો આપણે સમય એડજસ્ટ નહીં કરી શકીએ.
સરસ, ખુબ સરસ. તમારી જાતે વાત કરીને મને ખૂબ જ મજા આવી.
હા તમારી સાથે પણ વાત કરીને મને ખુબ જ ઘણી મજા આવી.